હલો હા જય શ્રી કૃષ્ણ બસ બસ એકદમ મજા બસ જો નવ બધા મજામા જો નવરાત્રીને બેઠા છીએ કઈ કરતા નથી હવે.
એજ હમણાં સમય એવો છે કે થોડોક આરામથી આપડે બેસી શકીએ.
હમ્મ હમ્મ.
તો બહુ ગરમી હમણાં થાય છે. તમારા અહીંયા કેવું છે વાતાવરણ
અહીંયા અમારે બહુ ગરમી છે. અત્યારે સિઝન જ એવી છે આજે ત્રણ ઋતુ હોય ને શિયાળો, ઉનાળો, ચોમાસ એમાં આ જે સમર વેકેશન ઉનાળો જે કાઢવો ને એ બહુ અઘરો પડી જાય ચોમાસું હજી થોડું ચાલે ઠંડી સહન થાય પણ ઉનાળાની ગરમી જરાય સહન નથ. થતી
બરાબર છે ઉનાળોમાં બધાઓને બધાને જ તકલીફ થાય છે અને આ વખત તો વધારે પડતી જ ગરમી વધી ગઈ છે બધી જ જગા પર આપડે જોવા જઈએ તો. પણ જેટલી આપડે વિચાર કરીએ જેટલી ગરમી છે હવે વરસાદ પણ એટલું જ અ આશા રાખીએ એટલે જ જોરતી આવશે આ વખત, તમને શું લાગે છે?
હા, હા, ના, હા, ના ના સાચી વાત છે. એમ કે છે જેટલી ગરમી પડે ને એટલો સારો વરસાદ પડે એમ. આ વખતે તો એમ કે છે કે વર સાદ જલ્દી આવી જવાનો છે એવું અમારે તો આજે સવારે થોડાક વરસાદના છાંટા પણ આવી ગયા થોડુંક ભીનું કરી ગયું. ઠંડક ઠંડક તો કઈ નથી કરી ગરમી વધારી ને વયુ ગયું.
હા વરસાદ તો અમારા અહિયા પણ થોડોક છાંટા જેવા પડ્યા હતા. ગરમી તો વધી ગઈ એના લીધે ઈવન અમે નિચે ઉતઈરા તો પણ જરાય કશે હવા જ નહી હતી આટલું પ્રાકૃતિકમાં અમે રહીએ છીએ જયાં આખું વનસ્પતિઓને અહ બધું છે, પહાડ ના તરફ છે તો પણ એટલી ઠંડક ફીલ નથી થતી આ સાઈડ. હવે આશા કરીએ કે જલ્દી થી ચોમાસું આવે ને આ ઠંડી થાય ધરતીમાતા કે આપડાને પણ ઠંડક થાય.
ગરમીમાં તો આપણને એમ જ થાય કે બસ પાણીમાં બેસી જ રે ને દિવસમાં બે થી ત્રણ વખત તો નાવું જ પડે. આપણે માણસ તો ઠીક પણ પશુ પક્ષીઓએ તે પાણી માટે કેટલું તરસતા હોય છે, એટલે ઘણી જગ્યાએ બધા લોકો પક્ષીઓ માટે કુંડાને એવું બધું ભરીને રાખે છે, કે ઘરે એવું રાખે અથવા તો બહારને એવું બધું મૂકી દે છે, પેલાં તૂટેલા ડિસ્પોઝિબલ એટલા અહ પેલાં ડબ્બાઓ હોય છે કે માટીનું કોઈ વાસણ તૂટેલું હોય છે, એને માટે ભરીને રાખે છે. અમારે ત્યાં દેશમાં અમે લોક કો છે ને એક સિમેન્ટની ટાંકી બનાવી હતી અહ પશુઓ માટે, એટલે પશુ-પક્ષીઓ બધા ત્યાં આગળ આવીને પાણી પીવે. અમારે ત્યાં દેશમાં તો એવું કરે જ છે બધા જ, કે અહ અહ ઘરે ઘરે લગભગ બધા ટાંકી મૂકે છે, નહીતર આખા સોસાયટીની અંદર બે થી ત્રણ પહેલી સિમેન્ટની ટાંકીઓ આવે છે ને ઈ મૂકી દે અને પછી એ ભરે અને બધા ગાયને બકરાઓ છે, ભેંસ છે, એ બધા જેટલા કૂતરાઓ છે, કેમ કે પશુઓને પાણી કોણ આપવાનું છે, ખાવાનું તો બધાય એને આપવાના છે. કે ગાય માતા છે ગાયને ખવડાવો, કૂતરું છે તો કૂતરાને કાઈ બિસ્કીટ છે કે રોટલીને એવું ખવડાવો, પાણી લગભગ કોઈ એને આપતું નથી તો આ ગરમીમાં જેમ આપણને પાણી ની જરૂર પડે છે એમ ઈ લોકોનેય જરૂર પડે, એટલે અમે લોકો એક મમ્મીના ઘરે અમે હતા ત્યારે એક મો ટાંકી ભરીને બહાર રાખતી હતી ઓપન તો એમાં કૂતરા તો પછી બેસી એય જાય કેમકે જેમ આપણને ગરમી લાગે છે દિવસમાં બે ત્રણ વાર નહાવું પડે છે એમ એને પણ ગરમી લાગે છે, એટલે ઈ પછી પાણીમાં બેસી જાય પછી ઈ થોડું વીછળી અને ફરી વખત ત અમે ભરીએ અને પછી ચોખ્ખું પાણી હોય એટલે ગાય ને ઈ લોકો આવીને પાણી પીવે ત્યારે આપણને એમ થાય કે નહીં કે આ ગરમી છે એ અસહ્ય છે, જેમ માણસને પાણીની જરૂર પડે છે એમ પશુ પક્ષીઓને પાણીની જરૂર પડે છે, અને ભેંસ તો એવું પ્રાણી છે કે એને તો પાણીમાં બેસાડી રાખું તો એ બહાર નીકળવાનું નામ નો લે ન લે, કેમકે આ ગરમી જ એટલી પડતી હોય છે અને બધા છાંયડો જ ગોતતા હોય છે પક્ષીનો તો બપોરે જ્યારે એવું જ લાગે છે કે કોઈ કાંઈ છે જ નહીં બધું સુમસામ થઈ ગયું છે એટલી ગરમીઓ પડે છે.
આતો તમે તો જાણીને ઘણો આનંદ થયો કે તમારા અહિયાં પણ બધું પશુ પક્ષીઓ માટે આટલું બધું વિચાર કરો છો ને તમે લોકો પાણી ભરી રાખો છો એ, અમે તો જસ્ટ થોડોક નાનલો ડબ્બો જેવું હોય તે બારીને અહિયાં મૂકીએ છે તો પ અહ પક્ષીઓ આવીને પાણી પીએ છે ત્યારે થોડું ખબર પડે કે એ લોકોને પણ કેટલી પાણીની જરૂરત છે ને આપડે એ લોકો એ પણ એમનું ધ્યાન રાખવાનું બહુ જ જરૂરી છે. એ લોકો કોની પાસે માંગવા જશે પાણી. એના માટે અમે પણ થોડીક સુવિધા કરીએ છે. અને હવે રાહ જોઈએ છે અમે
અત્યારે તો આવી બધી સંસ્થાઓ પણ ઘણી બધી થઈ ગઈ છે કે આવી રીતે પશુ પક્ષીઓ માટે પાણીનું કરી દે અને માણસો માટે પણ પાણીના પરાબ એ લોકો મોટા મોટા માટીના મટકા હોય એ મૂકી દે છે, હવે તો અહ થોડો જમાનો એડવાન્સ થઈ ગયો છે, એટલે ફ્રીઝને એવું બધું પેલું ફિલ્ટર જેવું આવે છે ને એવું તે રસ્તા ઉપર ઘણી જગ્યાએ હોય છે, અને હવે તો તમે સ્ટેશનમાં કે કોઈ પણ જગ્યાએ જાઓ તો તમને ગરમીની સિઝનમાં પાણી બધી જગ્યાએ મળી રહે છે ઠંડુ પાણીના પહેલાં ઈ લોકોના પાણીના પરબ જ હોય છે કે ઠંડા પાણીના ને કોઈને નોર્મલ પાણી જોતું હોય તો એવી રીતનું, એ બધું મળી રહે છે, અને પક્ષીઓ માટે તો શું છે હવે નાના જે ચકલીઓ છે એની માટે તો અહ એના દેખાતી જ ઓછી થઈ ગઈ છે. તો હવે ચકલીઓના માળા પણ તૈયાર મળે છે એટલે માટીનું એવું વાસણ જેવું હોય છે એ આપણે ઘરમાં લટકાવી દેવાનું એટલે જો ચકલા આજુબાજુમાં હોય તો એ ત્યાં આગળ આવીને માળો કરે કેમકે ચકલાને એની પોતાની જગ્યા સેફ જોતી હોય ચક ચકલીઓ છે ખિસકોલીઓ છે એ લોકોને એની જગ્યા બધી સેફ જોતી હોય છે તો એ આપણા ઘરના એને ખ્યાલ આવે પહેલાં આવીને જોઈ જાય કે આ જગ્યા સેફ છે તો ત્યાં કરે છે તો અમારે ત્યાં આગળ બધા બહુ એવું કરે છે કે ચકલાને મૂકવા માટે માળા લે પછી એને લટકાવીને રાખે છે ઝાડ ઉપર અથવા દરવાજા ઉપર કેમ રાખે છે એને પછી ચકલીઓ ત્યાં આવીને માળાને એવું કરે છે તો એ એક ઉનાળામાં જ આવું બધું જોવા મળે છે બાકી કે જોવા નથી મળતું.
તો જયારે ચોમાસું આવે છે. તો એમાં જે પાણી એને વળ- સાદ જે થાય છે. તો અને એમાં આપડે પેલો વરસાદમાં નાહીએ કહી ને એમાં ઘણી સારું હોય. તો એમાં છોકરાઓ પન જઈએ પ્લસ એમાં અમે લોક કો જેમ વોટરફોલ જોવા માટે પિકનિક કરીએ. તો એ બધી ત્યારે ફરવાની બોવ મજા આવી રય છે. વોટરફોલ જોવા માટે આપડે કેટલા ડેમ વગેરે જઈએ. તો હવે તો ઉનાળાને ખતમ થઈને રાહ જોયે છે. ક્યારે ચોમાસું આવે અને એનો આનંદ લેેશું. તમને શું લાગે છે ચોમાસું માટે?
પણ એવું છે કે, આ ગરમી જાય ને એટલે ગરમીથી શું છે બધાને રેશિશ એટલે ઝીણી ફોડકીઓ લાલ ફોડકીઓ અળાઈ જેને ક્યે છે. ઈ બોવ થઈ જાય છે. તો ચોમાસાના પેલા વરસાદમાં ઈ નાવ ને એટલે તમારી જે ગરમીનો ભાગ છે ને, એ બધું નીકળી જાય છે. એટલે પેલા વરસાદમાં નાવાનું તો બોવ જ મ મહત્ત્વ છે. મજા આવે અને જે માટીમાંથી જે માટીની સુગંધ નીકળે છે. પેલો વરસાદ જે જમીન ઉપર પડે અને માટીની જે સુગંધ નીકળે છે ઈ તો આખી મહેક જ અલગ હોય છે. અને અમે પણ નીકળીએ છીએ આવી રીતે પહેલાં વરસાદમાં નાહવા માટે. કેમકે ખુશ થઈ જાય છે. ગરમીથી એકદમ થાકી ગ્યા હોય છે. કંટાળી ગ્યા હોયે છે. વરસાદમાં થોડા નાહાય એટલે શરીરમાં પણ ઠંડક થાય અન આવી ર તે જે અળાઈને એવું થઈ ગ્યું હોય, તો એમાં પણ આપણને રાહત થાય છે.
તેની મજા જ કઈ અલગ છે. જે આ ચોમાસું આપડે કહીયે, એમાં આપડે વોટરફોલ જોવા જઈએ, છોકરાઓ સાથે બાર જઈએ. પરિવાર સાથે જઈએ. ફ્રેન્ડ સાથે જઈએ અને સાથે સાથે જયારે અમે બધા ભેગા થઈએ તો મસ્ત ચા મંગાવીએ. અને ગરમ ગરમ ભ ભજીયા ખાઈએ. એનો આનંદ લઈએ અ ગ અને બાર વરસાદ પડતો હોય છે. એની આનંદ જ કઈ અલગ છે. તમારા અહિયા કરો?
હા, હા, ચોમાસામાં તો આવી રીતે વો ટરફોલ મજા જ કંઈક ઓર હોય છે. ડુંગરાઓ જે સુકાઈ ગયા હોય છે ઝાડ પાન બધું સુકાય ગ્યું હોય છે. જ્યારે વરસાદ પડે છે, ત્યારે એકદમ ગ્રીનરી સરસ એના ઉપર છવાઈ જાય છે. જાણે પેલું ક્યે ને ધર તી માતાએ લીલા રંગની સાડી ઓઢી લીધી છે. અને જે ડુંગરા ઉપરથી પાણી પડે છે અને વરસાદ ઈ બધું જોવાની બોવ જ મજા આવે છે. અમે પણ ઘણી વાર આવી રીતે જઈએ છીએ. વોટરફોલ જોઈએ છે અને શરૂ વરસાદે પણ બહાર નીકળીએ અને ત્યારે ભજીયાની પણ બહુ ડિમાન્ડ હોય છે ગરમ ગરમ ચા અને ભજીયા એ જે ચાલુ વરસાદે ખાવાની મજા છે એ તો ઓર જ છે મરચાંના મજીયા ભજીયા હોય કે કાંદાના હોય કે બટેટાના હોય બહુ મજા આવે છે વરસાદની સાથે એને કોમ્બિનેશન જ સરસ છે. હા હા.
સાચી વાત છે આપડે જયારે એ પિકનિક સ્થળ થઈ જાય ને. તો ત્યાં વિચારે જે નાલા રહેવાસી હોય ને એ લોકોની આવક આજ એક સમય હોય છે ત્યારે એ લોકોનું ઘણું અ પૈસા કમાવો ન ધંધો તે આ સમય જ એક હોય છે બાકીના સમય જયારે ગરમી હોય છે એ લોકો ન બિચારાનો કામ ધંધો હોતો નથી તો એ રીતે પણ મજા આવે કે બિચારો એટલી સરસ સેવા આપે. ગરમ ગરમ ફટાફટ મેગી બે પાંચ મિનિટમાં મસ ચાલો લખીને બધું ફટાફટ બનાવી ના આપે પ્લસ ઠંડક જે આવતી હોય. તો એની મજા જ કઈ અલગ છે.